હા પેચી હલો હેલો કેમ છો? હમ
હેલો તમારા અવાજ કાપી કાપી ના આવે છે
હા હવે બરાબર આવે સ
હા આવે છે હવે બરોબર કેવું છો?
બસ સારું છે.
એવું
હા
ચાલશે આજ આપડે ઓનલાઈન ઓર્ડરમાં હો વાત કરીએ છે ઓકે.
ઓકે.
હા તમે કશું ઓનલાઈન ઓર્ડર મંગાવો છો?
હા. હું ક્યારેક ક્યારેક અ જો ઓનલાઈન કઈ વસ્તુ ગમી જાય તો હું કરી દઉં છું
ના અમે અમે નહી કરતા કારણ કે અમે ઓફલાઈન લેય છે એ ઓનલાઈનનો ભરો સો નથી કારણ કે એ છે ને એક કદી મધી ફોલ્ટ ફોલ્ટ પીસ આવી જાય તો પછી એ રિટ નહી લેતા બરોબર.
હા અમુક વાર એવી તકલીફો થઈ શકે છે ઓનલાઈન શોપિંગમાં ઘણી વાર એવું થ તુ હોય છે કે આપણને પિક્ચર માં કઈક અલગ જોવા મળે છે ને આવે છે કઈક
અલગ જોવા મળે છે પછી એ અમાર ફાધર છે ને એ પછી એ નહી નહી કેતા ઓનલાઈન નહી લેવાનું ઓફલાઈન લેવાનું
અચ્છા.
એ લોકો કેવું કે છે તને લેવું હોય તો મને કઈ ધ્યાન મે લઈ આવીઈ પણ ઓનલાઈન નહી લેવાનું
હા એટલે અમુક વાર એવું થતું હોય છે. કે ઓનલાઈન ફ્રોડ પણ થતા હોય છે.
પશું પણ એ કશું તે આપણા ઓફલાઈન બી નહીં મોલવાનુંને પછી ઓર્ડર
ઓફલાઈન જમ હમ ઓફલાઈન જ્યારે જેટલું મળતું હશે એટલું ઓફલાઈન જ લેવાનું અને ઓનલાઈન જેટલું મણ ઓન ઓફલાઈન જ્યારે નહીં મળતું હોયશે તો ઓનલાઈન બુક કરી દેવાનું ખાલી એટલું જ છે.
હમ હમ
એ સેલ ર છે એ તમને ખબર છે કેમ છે. દિવાળીમાં પછી ધનતેરસમાં એ એમનો સ્ટોક કાઢવાનો છે. તો એ મ તે એટલી સેલ લગાડી દે છે પછી આપડે એવું કરીએ હારો કે ઓડર કરી દે છે. ત્યાં આપણે એટલો થરી આપણે એટલો તરીકે ખબર રહીએ કે એ એક એક વરષ જૂનો છે બે વર્ષ જૂનો છે. જેવ
હમ હમ
બરાબર નને
હા બરોબર કીધું તમે અમુક વાર એવું થતું હોય છે કે ઓનલાઈન આપ આપણને શોપિંગમાં લોભ લાલચ માટે થઈને એવી ઓફરો આપે છે એના કારણે થઈને આપણે લલચાઈને ઓનલાઈન શોપિંગ કરતા હોઈએ છીએ અને ઘણી
સન્ટ ઓફ
છેતરાય પણ જતા હોય છે.
સિક્સ્ટટીીન સિક્સ્ટટી ફાવ પર્સેન્ટ ઓફ, સિક્સ્ટી એટ પર્સેન્ટ ઓફ આપ પણ આપણે આ દેખને આપણે ઓર્ડર કર કરી દઈ છે.
બધી લો લોભામણી લાલચ ઓફરો ના લીધે જ આપણને આવે છે.
હા અમારા ઘરેથી બે ત્રણ વખત કરે છું ને તો અમને એમ બુ પાાય ના પાડી દીધું તું કે ઓનલાઈન ઓર્ડર નહી કરવાનું ખાલી ઓફ ફ્ લાઈનર જ લુંવાનું
હા બરાબર છે
અને આપડે હા બોલો બોલો
ઘણી વાર ઓનલાઈન શોપિંગ પણ સારું જ હોય છે કેમ કે આપડે જો અ શોપિંગ કરવાવામાં ઓફલાઈન શોપિંગ કરવા માટે આપણે ટાઈમ જોતો હોય છે જે આપણે અમુક વાર બિઝી હોવાને કારણે નથી નીકાળી શકતા તો ઓનલાઈન શોપિંગ કરીને આપણે જે જરૂર પડતું જે અ જે ખરીદી કરવાની હોય તે ઓનલાઈન કરીને આપડો ટાઈમ બચાવી શકીએ છીએ અને ઝડપથી આપ આપડા ઘરે પણ આવી જાય છે અમુક વાર
હા પણ એક કશું આપણે નાના નાના છોકરાને કરતાં કશું આપણે ઇલેક્ટ્રિકલ હ પછું ગાડી પીડી બુક કરી દઈએ ને તો એ ઓફરમાં કરી તે આપણે બરાબર તો એ ખરાબ નીકળી જાય છે પછી એ રિટર્ન નહીં લેતા ઘણું વારે ઘણુંરે વું થાય છે એ ઓફરમાં આપણે બુક કરી દઈએ
હા ઓનલાઈન શોપિંગમાં એવી બધી પ્રોબ્લેમ પડે છે, કે રિટર્ન કરવામાં પણ તકલીફ પડ હોય છે અનેને આપડે વેઈટ કરવું પડે છે
ત તમને બ્લોર ખબર છે બ્લોર એ પેલો આપણે ખીડકી ખુડકી સાફ કરવાનું છે,
હા હા
ક્લીનર એ અમે મંગાવી હતું, ઓફરમાં મંગાવ હતું હા એ દુકાન પર કહેતા ઓફલાઈન લેવા ગયા ત પછી મળ્યું નહીં તો પછી ઓનલાઈન મંગાયું મંગાયું અને એક બે વખત યુઝ કર્યો અને ડાયરેક્ટ બંધ પડી ગયોય પછી એને સુધારવા લઈ ગયા અમે તો સુધારવા લઈ ગયા ડાયરેક કહી દીધું કે આ હવે નહી ચાલવું, એ યુઝ કરેલું બ્લોર હતું એવું ડાયરેક્ટ એ કહી દીધું
હમ્મ
પછી આપડે ફસવાઈ દીધું ને આપે પૈસા દઈને બી કઈક કામ નહી થયું બરોબર
હમ્મ અને એટલે ઓનલાઈન શોપિંગમાં ઘણી વાર એવું આપણને ગેરફાયદાઓ થતા હોય છે,
હા
કે આપણેે જે વસ્તુઓ ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં તો ખાસ આપડે સાવચેતી રાખ સ્ જોઈએ કારણ કે આપણને રિટર્ન કરવામાં પણ તકલીફ થશે અને એનો કોઈ આપડે ભરોસો નથી હોતો, એટલે ઓનલાઈન ઓનલાઈન શોપિંગ થોડીક ભરોસા પાત્ર નથી હોતી અને ઓફ એ આપણે જોઈ વિચારીને અને તપાસીને આપણે એની ખરીદી કરી શકીએ એટલે ઓફલાઈન શોપિંગ કરવી એક રીતે તો સારી જ છે.
કપડે મંગાવી લઈએને પછી ખરાબ નીકળી જ પછી કઈક કામનું નહી ને
સાચ
ભલે વ ડિલિવરી ચાર્જ બી લે છે બરોબર ને
હા
લેવા આવવાના એ દેવાને આવે છે ને એ પાર્સલ તો એનું ચાર્જ ભી લે છે, એ લોકો
હા સાચી વાત છે તમારી પણ
બરોબર ને એવું કશ કશું શોપિંગ તેયા
એવું થતું હોય છે કે આપડ ઘરે થી સમય કાઢીને અમુક વાર ગામડામાં કે એ જગ્યાએ રેતા હોય તો આપણને એ વસ્તુ ના મળી શકતી હોય દૂર લેવું લેવા માટે જવું પડતું હોય એટલે આપણે સમય કાઢીને જવું, હોય છે અને આપણે જોઈ વિચારીને વસ્તુઓ ખરીદીયે છીએ, પણ એમાં એવું હોય કે આપડણે થોડોક સમય કાઢવો પડે છે, અને જયારે ઓનલાઈન શોપિંગ છે એ આપણેે ઘરે બેઠા મગાવી શકીએ છે,
હા પણ પણ એ ખરાબ નીકળી જાય છે, પછી આપણું કોઈ સુૂખવામનું નહી ને
એ વાત તમારે સાચી કી છે
પછી આપડે બે તન કોમ લઈને જવાનું ને માર્કેટમાં જોવાનું હોય તો પછી એક બે ત્રણ કોમ કરીને લઈ આવવાનું પછી ઓનલાઈન કરવાનું જ નહી
બરોબર છે. પણ અમુક વાર જે ઓનલાઈન શોપિંગ છે જેમ કે એમાં ઘણા બધા પ્લેટફોર્મ છે અત્યારે એપે એટલી બધી ઘણી બધી છે જેમ કે આ મીશો છે એમેઝોન છે ફ્લિપ કાર્ટ છે એ બધા જે ઓનલાઈન શોપિંગ માટે આ બધા એપ છે એમાં અ આપણને અ જે વસ્તુ મગાવ્યું એ આપણે ઘરે બેઠા સરળ રીતે મંગાવી શકીએ છે ક્યારેક જો અચાનક આપડા ઘરે મહેમાન આવી જાય ને આપણે બહાર નીકળીકી સા કતા નથી એવું ક હોય કે આપ ગ્રોસરીની જરૂર પડે આપડે આપ બ્લિંકીિટ છે એમાં આપણે ઓનલાઈન ઓર્ડર કરી દઈએ તો એ તરત જ આપણા ઘરે આવીને આપી જાય છે અને આપડે સમય ન પણ બચાવ થાય છે અને આપણે ઘરે બેઠા વસ્તુ ઝડપથી સરળતાથી મળી જાય છે એટલે ક્યારેક ઓનલાઈન શોપિંગ પણ આપણા માટે સારી ઉપયોગી બને છે.
હા તમને એક વાત કહું મેં? ખાલી આપડે છે ને હેલો. હેલો કાલે આપડે છે ને ઇલે ઇલેક્ટ્રોનિક ક વસ્તુ નહીં લેવાનું બાકી હું કઈ બીજું લેતા આવે છે. ખાલી ઇલેક્ટ્રોનિક વસ્તુ નહીં લેવાનું ઇલેક્ટ્રોનિક વસ્તુ છે ને એનું ખબર નહીં એજ ફોર એક્ઝામ્પલ મોબાઈલ ફેન વગેરે એ છે ને આવે છે ને એ ઓફરમાં.
હા.
એ નહ લેવાનું કારમ કે એમનું ખબર નહ બરોબર ને.
જેપ એપ હોય એના પર જ આપ આપણે ભરોસો કરીને લેવી જોઈએ જેમ કે અમુક જે એપ છે એમાં વસ્તુઓ આપણને જોઈતી હોય એવી આવતી નથી અને એના લીધે આપડે છેતરાઈ જતા હોય છે.
હા. એ ચંપલ ચંપલ બૂટ ચંપલ બૂટ વગેરે હારું છે પણ એ ઇલેક્ટ્રોનિક વસ્તુ ના લેવ.
સાચું કીધું.
એવું કારણ કે બંધ થઈ જશે પછી એ કોની ગેરંટી થશે મોબાઈલ મોબલ મોબાઈલની તો કોઈ ગેરંટી નહી આવતી. આપણે દુકાન પરથી મોબાઈલ લઈએ તે ગેરંટી બી આપે છે છ સાત મહિનાની બરોબર ને?
બરોબર છે અને ઘણી વાર આ ઓનલાઈન શોપ પિંગમાં કેવું થતું હોય છે કે આપણને અ ઈએમઆઈ પણ કરી આપે છે આપી શકે છે કે જો વધુ અ કિંમતની વસ્તુ હોય તો આપણેે એમાં ઈ એમાં ઈ એમ આઈ દ્વારા પણ એનું પેમેન્ટ કરી શકીએ છેએ ને આપણને વસ્તુ આપ આપણે સરળતાથી મેળવી શકીએ
આપડે ફ્લિપકાર્ટ એના પર એ ઈ એમ આઈ નને મળતું ને બરોબર.
હા.
હા. . શોપમાં મઈ હ.
અને ઓફલાઈન શોપિંગ માટે આપણેે સમય થોડોક કાઢીને જવું પડતું છે. પડતું હોય છે અને આપણે લોકો પર ભરોસો કરીને પણ લઈએ છે અમુક વાર જો એમાં પણ નુકસાન નીકળે તો આપડે બદલવા માટે પણ એને કહી શકીએ છી અનેને આપણે અ થોડુંક આપણે પ્રેશર થી વાત કરી શકીએ છીએ જયારે ઓફલાઈન શોપિંગ અને ઓનલાઈન શોપિંગમાં આપડે એ બધું નથી કરી શકતા.
આપડે કઈ બી સકતો તો એમને કે ભાઈ બે ત્રણસો રૂપિયા કમી કર લો તે ઓે રૂપીસ પણ આપણે ઓફલાઈન જઈએ ને તો હજાર પોણસો એ કમી કરી લે છે બરોબર ને
બરોબર કીધું તમે કે આપણે થોડુંક એને અ શું કેહેવાય કે આપડે થોડુંક એના જે પ્રાઇઝ હોય એમાં પણ ફેરફાર કરી શકે છે અને આપણે જે પ્રકારની વસ્તુ જોઈ જેમ કે નાની મોટી સાઈઝમાં પણ આપડે અલગ અલગ રીતે આપણે તપાસીને લઈ શકીએ છીએ ચેક કરીને
હા હા
અને આપણને ક્વોલિટી પણ ખબર પડે છે કે આ વસ્તુ જોઈને આપણે હાથમાં જોઈને ખબર પડે છે કે વસ્તુ કેવી છે એની ક્વોલિટીની આપણને ખબર પડી જાય છે ઓફલાઈન શોપ માં જારે ઓનલાઈન શોપિંગમાં એવું બધું આપણે નથી જાણી શકતા
હા ચાલશે ચાલો ટાઈઇમ થઈ ગયો
હા ભલે ત્યારે આવજો
હા ચાલશે હા